હ ઓલો
શેતાભાઈ પ્રજાપતિ
હ
તો શું સેદાભાઈ પ્રજાપતિ એમ ને બરાબર બરાબર બોલો બીજું બધું શું કરતા હતા.
બીજું તો કોઈ નહીાર નોકરી કર
શુંકર
નોકરી
નોકરી કરો છોચછા અચ્છા કઈ બાજુ નોકરી કરવાનુ
દસ્ બાજુ દિશા
ડીસા અચ્છા ડીસા આપડે આ બનાસકાંઠા વાળ બરાબર બરાબર શની નોકરી છે, તમારે
નોકરી હૈ દુકાન હૈ
એટલે પોતાની દુકાન છે એમ ને
હા
પોૂતાની દુકાન છેની એમ શની દુકાન છે, એટલે
કલરનીહી
કલરની
હમ્મ
કઈ બ્રાન્ડની કલર વેઘરે કઈ કંપની ના કલર છે એમ
નેરો લેખના
નેરો લેગપેન્ટ ઓકે ઓ
હમ્મ
બરાબર બરાબર બોલો બીજું કઈ
બીજું કઈ બોલો તમે
બસ મારું નામ ઋષભ પંચાલ છે, હજુ મુ બીબીએ ભા બીબીએમ ભણો છો?
હા
ત્રીજું છે એમાં આવ્યા છીએ અમે.
હા
હા આપડા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ભણીએ છીએ.
ઓકે
ગુજરાતી યુનિવર્સિટી નામ સાંભળયુ જ હશે? બોલો બીજું કઈ?
બીજું તો બીજું તો કઈ જણાવ્યા જેવુ તમારે જણાવ્યા જેવું હોય તો કો
તમે આમ ક્યાંય ફરવા ગયેલા ભાઈબંધો જોડે એવુ એમ ફરવા ફરવાનું કઈ એમ? ક્યા?
એલા જુનાગઢ.
જુનાગઢ ઓહો કોણ કોણ?
કોણ કોણ ભાઈબંધો.
કેટલા છે એમ સરેરાશ કેટલા ભાઈબંધો હશે એવા તો?
ચાર પાંચ
ચાર પાંચ પછી ડાયરેક જતાા રહ્યા હતા શું? કેટલા દિવસ માટે ગયા કેટલા દિવસ માટે ગયા તેમ? ઓહો શું ફર્યા જણાવશો તમે અમને પાંચ દિવસમાં શું કર્યું તમે?
એ તો હવે મને યાદ નથી.
અરે યાર એવું થોડુ ન યાદ ના હોય એવું બને. ના ના જણાવવા જેવું તો તમે ના જણાવી શકો.
હમ
અમે પણ ગયા છે એક વાર અંબાજી ત્રણ દિવસ માટે અંબાજી સવારે એ પાંચ વરસાદની સિઝન માં જ ગયેલા. પાંચ વાગે ગયા હતા. અને પેલા પેલું મિની કેદારનાથ છે ને તમે બનાસકાંઠામાં જ છે આ
હા
ત્યાં ગયા ત્યાં હા એ મિની કેદારનાથ ત્યાં ફર્યા અમે પછી ત્યાંથી અંબાજી. ગયા અંબાજી ફોટા બૂટા પાડ્યા અને પર્વત ચઢ્યા. હ બરાબર બરાબર
હા બીજું
સુંઢાજી જય ગેલા સુંઢાજી ગયેલા કોઈ દિવસ? અમે પણ ગયા મજા આવે સુંઢાજી વસ્તુ સારી છે ફરવાલાયક સ્થળ છે.
હમ એવું
એક વાર જજો.
ઓકે.
હા બીજું તો કઈ બીજું જ કઈ નહી. એવું?
હા
કઈ નહી બીજું તો ક કય?
બોલો તો બીજું ભણવામાં કેટલું ભણેલા છે? કેમ શું છે એવું તો કઈ કેવા જેવું નથી?
કેવા જેવું નઈ.
પેલે ભાઈ કઈ તો હશે હું કેવા જેવું?
બીજું કઈ નહીં હૈ.
ઠીકે સારું સારું બોલો બીજું બધું?
બીજી બજી શાંતિ.
બીજું ખેતર વેતર નું કઈ?
ખેત મ દેલ્લી ખેત મા જ સાંજે.
સાંજે ખેતરમાં જ.
સાંજે ખેતરમાં હોય એમ!
હા.
બરાબર બરાબર કેટલી ગાય ભેંસ સો હશે ને?
ગાય હ એક ગાય હૈ.
દોવા દૂધ આપતી હશે એમ કેટલું આપે ગાય ભેંસ?
જાય ભસા આપે તન ચાર ચાર પાંચ ચાર પાંચ
ચાર પોંચ એટલું?
હમ્મ.
ચાર પાંચ કિલો આપે એમ?
હમ્મ.
સારું કેવાય સારું કેવાય.
હમ્મ.
અમારે તો સિટીમાં બંધ કરાવી દીધું ગાયોનું સોસાયટીમાં આવવા જવાનું.
એવુ.
હમ કે ના આ ના પોસાય એમ.
નાજ પોસાય ને.
એ આય ને પછી એ બધું બગાડે સોસાયટીમાં સારું ના લાગે એમ.
એ હાચી વાત.
શું ગામડામાં આવું ચાાલ્યા કરે.
હ ગામડામાં તો એક દાર આવો ગામડામાં.
તમે શું તમારા એક દિવસ ની એમ દિનચર્યા કઈ શકો સવારે કેટલા વાગે ઉઠી સાંજ સુધી કેટલા વાગ્યા સુધી સુુવો?
સવારે ઉઠ પોચ વાગે.
પાંચ વાગે પછી?
પછી કઈ નહી.
પાંચ વાગે ઉઠીને શું કરો?
પાંચ વાજે ઉધી ને પછી આઠ વાગે નોકરી તો હમ્મ.
હા એજ ડીસા બરાબર બરાબર પછી આવવાનું સાંજે?
સાંજે તમે શું તમારે કેટલા જવાનું?
અમારે તો કોલેજ છે ને અમારે તો સવારે વેલું સાડા નવ મેમે જઈ અથી બસ હણા અમારે બસ આવે એમટી આજકાલ
હમ્મ.
તે અમને ઉતારે લાલ દરવાજા લાલ દરવાજાથી બીજી બસ પકડવાની યુનિવર્સિટી. એ અમને ઉતારે કોલેજ આગળ ઉતાર ત્યાંથી અમારે કોલેજમાં જઈને જે લેક્ચર અચ્છા હોય તો ભરવાના બે ભરીને પછી કેન્ટીનમાં નાસ્તો કરીને ઘરે આવી જવાનું પછી ઘરે જોવાનું ફોન જોવાનો લેસન બી એસાઇનમેન્ટ આપી હોય તો એસાઇનમેન્ટ લખવાનું.
હમ્મ.
હમ્મ.
અચ્છા એવું. બીજું કઈ તમારે કેવું હોય તો? અમે તો કઈ ગયા.
અરે એવું થોડી ના હોય.
હમ નમો નમો
સારી
પોંચ પિલેટ વાટ કેવી ખોબ થઈ. પાંચ મિનટ ખૂબ હો ગઈ વાત
આ કે
હે સારું સારું બીજું કઈ તમારા આજુબાજુમાં કઈ ફેમસ ફરવા લાયક જેવા સ્થળો શું શું છે.
તમે જ્યા એ ફેમસ હતું. બીજું તો ખાઈ નઈ બીજું તો બીજું તો હ ફેમસ તો કઈ હય રમા ભ
રોમા પીરણું
હા રમજ
તમે રણુજા ગયેલા.
ના ના ના રણુજા જ્યાં નહ જ આવું છે હવે
જઈ લ ફી એમ ને તો
હા નદી ગતો એ તમે ગયાલા
હા એક વાર સ્કૂલ ના પ્રવાસ માંથી ગયેલા.
એવું
સ્કૂલ તરફ મારા અમદાવાદ થી પ્રવાસ હતો તો લઈ ગયા ત અમે હા રણુઝા લઇ ગયા તા ઉદયપુર લઇ ગયા હતા જેસલર
હ પશી
બસ ફર્યા ત્યાં ગાર્ડન ત્યાં રણ હતું રણમાં બેઠા રણમાં રમ્યા જંગલ સફારી કરી.
રણ સફારી કરી.
હમ પછી
પછી ત્યાં હોટલ હતી હોટલમાં ખાધું દાલબાટી ખાધી. ત્યાંની ફેમસ રણોજામાં રામદેવી પીર ના દર્શન કર્યા.
હમ
બોલો બીજું કઈ કેટલું ભણ્યા છો બાર ભણેલા છો. ઓકે ઓકે કેટલા ટકા હતા બારમાં
બારવામા તો સીતેર
પછી બાર પછી
બસ પજી નોકરી કરી.
શુ કરો?
નોકરી કરે કીધું કે હા
બસ બાર પછી પછી ભણવા જેવું કઈ તમને લાગ્યું નહીં.
ના આર્ટ્સ હતું આર્ટ્સ હતું.
એક સેગી કોલેજ ચાલુ.
એક તારીખે હોવે તો કોલેજ ચાલુ.
એક્સ તારીકે કોલેજ ચાલુ છે એમ બરાબર બરાબર.
હું કઈ ની તમે બોલો
કયો કોર્સ
તમારે પૂછે દ બલુ બીજું.
હેલો કયો કોર્સ હતો એક્સ તરીકે તમારે
અમારેક એક પણ આઈટીઆઈ ચાલુતી આઈટી
ટીઆઈ ચાલુ હતી બરાબર એમાં આઈટીઆઈ કઈ બાજુનું આઈટીઆઇ હતુ, ઓહો તમારે કઈ કોલેજ અતી આઈટીઆઈ ની
કઈ
વેલસોફ્ટ
વેલ શોપ બરાબર આ તો પેલી કયા ગામમાં આયી આ
વાઘડોલ
વાઘડુંદ બાઘડુંદ બરાબર બરાબર સાંભળેલું છે નામ બરાબર સારી જામ ભણાવામાં હેને
હુ
એમાં બધું પ્રેક્ટિકલ કરાવતા હશે તમને શીખવાડતા હશે આઈટીઆઈ નુ બધુ સા સનું પન એમની જોડે વધારે હસે આઈ થિન્ક સતન સામગ્રી હશે ને જણાવો થોડા બે ત્રણ વાત ખાણ કરો તમારી આઈટીઆઈ કોલેજ ના
આઇટીઆઇ કોલેજ તો જબર હે
તો બસ એમ લેવાય કે ના લેવાય એ કોલેજમાં એડમિશન
લેવાઈ
એટલે પ્લીસ પ્લીઝમેન્ટ આપે છે, ત્યા
હા
એમ કે નોકરી આપી દઈશું તમને નોકરી આપવાની ગઇ આમ પેલી એમની ગેરંટી વેરંટી એવું કઈ
ગેરંટી જ હોય તો હવે નક્કી ની હ ક્યાંય
એમ આપે એવું નઈ કે આપે તમારા ટકા સારા હોય તો તમને ક કે આપે નઈ નોકરી કેટલી ફિસ છે, એમ
ફીસ તો હોય આઠ આઠ આઠ આઠસો જેવી હોય એમાં એક વરની
એક વરસને માત્ર આઠસો રૂપિયા અમદાવાદમાં તો આઠસો રૂપિયામા ખાલી બસપાસ નીકળે હે ત્રણ મહિનાનો હુ
હ
હું
હમ બીજું તો કઈ નઇ તમારે કેવા જેવુ બુકો
મારે તો કેવા જેવુ
આવો તો અમદાવાદ આવજે એક વાર ફરવા જેવું સ્થળ સે અમદાવાદ ના સારા સારા
હા હા ત તમેય આવો ગામડામાં ફરવા ગામડામાં ફરવા આવો એક દાડો
હા હા જરૂર જરૂર થી આવીશું મિની કાકરિયા છે અમદાવાદમાં પછી. લાલ દરવાજા છે ફરવા લાયક જૂની માર્કેટ એકદમ હું
હ તો હ પછી.
હમ પછી આપડે પેલું મિની કા કરએી મોટું કા કરીએ છે, જંગ પછી પ્રાણી જેવા જોવા લગ જપલી પ્રાણીઓ.
હમ્મ પછી આ પછી
પછી શિયાળા શિયાળા ની ઋતુ માં ફ્લાવર શો આવે છે.
હમ્મ
બધું જોવા જેવું ઘણું સારુ સારુ છે.
એવું મા ઈ છું એક ડારો.
આવ આવ જરૂર જરૂર થી આવજો તો બીજું અહીયા દેશ માટે કઈ કેવા માં ક્સો બે બે ત્રણ સારા શબ્દો.
હા છું કયો તં
સ સોરી.
હમ.
હલો
હા બોલો.
અવાજ આવે છે ને?
આવે છે
તો દેશ માટે કઈ બે શબ્દ કહેવા માંગશો કે આપડો દેશ કેવું કામ કરી રહ્યો છે અત્યારે ભારત. કેવું આગળ વધી રહ્યું છે કે પાછળ વધી રહ્યું છે.
ભારત
અત્યારે ક્યાંથી ભાઈ આગળ વધી રહ્યું છે આપડો ભારત દેશ બહુ જ આગળ વધી રહ્યો છે.
એવું કેટલો આગળ ગયો કેમ આગળ જઈ કઉ પેલા
છું?
શે માં આગળ ગીયો દેશ.
દેશ આપડો કઈ બાબતમાં આગળ થાય એમ સુવિધાઓમાં આગળ.
હમ.
બધી ફેસિલિટીઓ છે જો ઇન્ટરનેટ. તમારા દિશામાં જો ઇન્ટરનેશનલ. ચાલુ થઈ રહ્યું છે ઇન્ટરનેશનલ ભાઈ પછી.
હા એ તો કહો તમારા ડીસામાં જ ચાલુ થઈ રહ્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ. જેમ પેલા લોકો ને બાર નું કોઈ પ્લેન પકડવું હોય ઇન્ટરનેશનલ તો તે મુંબઈ જવું પડતું દિલ્હી જવું પડતું. હવે એવું નથી હવે અહી દિશ આવી શકે છે એ લોકો ઇન્ટરનેશનલ એરોપ્લેન. મા બેસવા બાર દેશ જવું હોય તો આપડે જઈ શકીએ છે
હા આપડી દિશા